શું કરો છો?
હું પંકિંગ સીડ ખાઉ છું, તમને ખબર પંકિંગ સીડ શું હોય?
ના.
કોળાના બીચ.
ના હોય એવુ.
કદ્દુ ના બીજ. એનામાં ઝીંક હોય ઝીંક એનાથી એકને ના થાય ખબર છે તમને? હલો.
એવું એમ? એવું છે?
હમ્મ એ બહુ સારા કહેવાય બોડી માટે. તમારે ભી ખાવાના તમારે ભી એકને દેખા જ છે ચહેરા પર.
હા હું કાળો પડી ગયો યાર બાકી તો હું બહુ મસ્ત હતો હૅન્ડસમ છોકરો ધોળા બચપન મે, મેં મેરે પ્રાઈમ લેવલ મે ધોળા થા.
હમ્મ
હા
તમે પ્રાર્થના કરો ને કે મને નોકરી મળી જાય કેમ.
અ કેવી પ્રાર્થના કરવાની એટલે પૈસા વાળી? પૈસા વગરની?
પૈસા વાળી નોકરી.
એવું? સારું હેડો કરું પ્રા
હા. હલો.
હલો તમે શુ કો,? તમે સબ્જેક્ટમાં કયો સબ્જેક્ટ બઉ ગમે?
અગિયાર વામાં તો એક બી નહી ગમતો હલો એક બી સબ્જેક્ટ નહી ગમતો
હા એટલે તમને
દસમામાં ગમતો તો હા
સવારે
એકાઉન્ટ તો હવે એક મેમ છે મેમ ગમે છે પણ સ સબ્જેક્ટ નહી ગમતા હલો હલો હલો
એ મેમ તમને ગમે છે પણ સબ્જેક્ટ ની ગમતો વા કેમ એ મેંમ કેવી છે
સારા
હલો ગોરી ગોરી
ડાયા છે મેમ
અચ્છા અને લુકમાં કેવી છે
લુકમા ભી સારા હૈ ગોરા ગોરા ચિતા એકદમ
હા
હા
તો સબ્જેક્ટ ને પણ ગમાડો કે મેડમે ગમાડી
હલો હમ્મ ફુટો
હલો તું તું તેનીવ
તમને તમે શું બનાવી લો છો આમ ઘરના કામમાં તમને શું આવડે છે
મને અ પાસ્તા બનાવતા આવડે છે મને
કઈ રીતે બનાવ છો આ વખતે શું કરશું કઢાઈ લઈશું એની અંદર બટન નાખીશું પછી ટામેટા આવે ને ટામેટા એ અડધા કટ કરી કરીને ત્રણ ચાર નાખી દઈસું પચ એની વચ્ચે વચ્ચે ડુંગળી નાખીશું લસણ અને આદુ ની પેસ્ટ નાખી ને બરાબર એમને ગળવા દઈશું ગળ્યા પછી એનામાં લાલ મ એક સોસ રેડી કરીશું દૂધ નાખીને પછી પાસ્તા બનાવીશું શું કેવું તમારું હા પાસ્તા પ હેલાય દેવાના એક ક્રીમ જેવ બની જાય પછી
કાલે ટ્રાય કરીશું
હમ બરોબર
ઓકે બોલો
ઓકે ડન પણ કાલ પણ હું મારા ફ્રેન્ડ ના બર્ડે માં જઈશ
કેમ ક્યાં જશો
આખો દિવસ એ જોડી જ રહેવાનું છે.
કેમ્પ
એણે કીધું છે, એટલે
ઓ એને કીધું છે, એટલે કેમ
હા કોઈ બી નહીં યાર ડિગ્રી યાદ છે, એ તો કે કે તું મારે જોડે રે આખો દિવસ એવું
તો એનાથી શું થશે એને એના જન્મ ન ખુશી મળશે
એવું નહી આમ હ કોક ફ્રેન્ડ હોય ને જોડે એમ સંધ્યા
અચ્છા અને તમારા મમ્મી શું કરે છે.
મારા મમ્મી અંદર શું કેવાય આવડું લસણ ફોલે છે.
હ તમને આવડે ફોલતા
એવું બધું આપણા ના આવડે આ બધા છોકરીઓના કામો આ છોકજ ના
જો કોઈ કામ છોકરા કે છોકરી ના નહીં હોતા જે કામ છોકરો કરે છે, એ કામ છોકરી નોકરી ભી કરી શકે છે, દોનો કા સમાન હોના ચાએ હા એટલે બંનેનું સમાન હોવું જોઈએ એમ બરાબર
ના એું
સમજ્યા આજે સાંભળ્યું કે તમારા સોફા નવા કવલ આયા કેવા છે.
હા એ બધી ખોટી વાત છે.
કઈ કવું હતું ન
એ તો તમારે ખબર નથી લ્યા હમ
ના તમે ગરીબ માણ આવીએ ધૂળ ઉપર સુઈએ દોની ચાદર બનાની સોઈ ગ હમ
હા
બઉુ ગરમામ
જુ બહ મજા આવી એક મિનિટ હ વા હલો બીજું બોલો બીજું તમને કરો કલર બહુ ગમે
એક બી નહી બ્લેક કલર
બ કલર બૂકમે હે
નહી મને બ્લેક નહી મને વ્હાઈટ કલર બહુ ગમે વ્હાઈટ કલર બહુ ગમે
કેમ વ્હાઈટ કલર
વ્હાઈટ માં બી ઓફ વ્હાઈટ
લાાઈટ કલર ચૂઝ કરો ને તો તમે શાંત અને સરળ સજ કરે તમે મોજીલા છો અને થોડા ગુસ્સાવાળા છો છો અને શાંત છો એવું લાગતું તો નથી.
વિરુદ્ધા પાાસ ધાતા હું મેનકા
હમ હમ હમ હમ
બ્લેક એન્ડ રેડ મને બહ ગમે બ્લેક કલર આઈ લવ બ્લલેક કલર હમ સમજ્યા બોલો બીજું કો?
તમો કો? તમને ખીચડી વારતા આવડે છે? તમને ખીચડી વઘારતા આવડે છે?
કામ નં હો ત ઓ
કેમ નથી આવડતા? આ છોકરીઓના બધા ના કામ છો
મને ખાલી નવ
હમ
હમ બધા છોકરીઓના કામ થયા
હમ
હમ કાલ તો સ્કૂલ બી નહી જવાનું તો અમે હવ ભાવે મમરા તો હમ શ કીધું તો ફ્રેન્ડ ના બડે મી જવાનું છે
અચ્છા
હમ ઓર હા
તમને ગુજરાત જોતા હોય
ના મને ગુજરાતી જોતા જ આવડે મને ગુજરાતી જોતા જ આવડે ખાલી ભનતા બનતા નહી આવડતું હલો!
ભણતા કેમ નથી?
એ બધું આપડામ ના આવે.
હ
બસ આમ જ
તને લાફો મારું? ઓ તમારી સાથે મને વાત કરવામાં સેજ
હેલો બોલો?
તમને અમદાવાદમાં કઈ જગ્યા સૌથી વધારે ગમે?
રિવરફ્રન્ટ
તેમ?
આમ જ
હમ જોવા કેમ ત્યાં?
એ તો વંદે માતરમ
હ શું જોવા? હ
જ એ?
ની સિ વાયનુ
શું કહો, હલો, તમારી અવાજ કપાય છે.
હમ્મ હમ્મ
હ જો મને એક પરિમળ ગાર્ડન ગમે. પછી એક રિવરફ્રન્ટ ગમે, પછી આપડું ત્રાગડ નું ગાર્ડન ગમે.
બીજું, એ બધા તમે ગયા છો?
ત્રાગડ ગયેલો, અને ફ્રેન્સ કેફે ગયેલો.
બરાબર બીજું બોલો, ફટાફટ બોલો.
બીજું
નહી તમને પેલી ગેમ ખબર છે? એક બે ત્રણ ચાર બોલીને પછી રામ બોલવાનું.
ના
ચલો ચાલુ કરો એક તમારે
આપડે રામ ના બોલીએ
પાંચ આવે ને ત્યાં રામ બોલવાનું. ચાલો ચાલુ કરો હમ્મ એક ત્રણ રામ
છ
સાત
આઠ
નવ
રામ
અગિયાર
બાર
સારું આવજો બાય બાય
બબાઈ